બોલો કેમ છો મજામાં
હલો
હલો બોલો શું કરો છો? હસ જો આ ટાઈમ મળ્યો તો વાતો કરી હશે
હા આજે તો વરસાદ પણ પાછો બોવ છે
બસ આતો બહાર જ નઈ નીકળાય ને એજ મ થોડો આંટો માર્યા પણ ને આટો જ મારવા નઈ નીકળે મારાથી આજે
અન પાણી પણ કેટલું ભરાઈ ગયું છે બહાર તો
બસ
બધા રસ્તા પર પાણી પાની થઈ ગયું છે બહાર નીકળાયું છે જેને એને બધાને કેટલી તકલીફો પણ પડે છે
પડે પણ વરસાદ એ જરૂરી છે ને વરસાદ ની પડે તો ખાઈશું શું આપડે પછી
હા એ પણ સાચી વાત છે અ ત્યાં તો વરસાદી વાતાવરણમાં તો ગરમ ગરમ ભજીયા ને ચા ખાવાનું એટલું મન થાય એજ યાદ આવે
હવારે જ તારા ભજ્યા ખાદા અમે
એવું
હા બધા બના ભજ્યા ને ચા કસું ના આવે તો એ યાર બધું આવી જાય
હા અત્યારે તો ફોનમાં જે ખાવું હોય એ તમે સર્ચ કરી દો બધી ટેકનોલોજી જેટલી આવી ગઈ છે યુટ્યુબ ગુગલ જેમીન
એ બનાવી હમણાં તો હું સર્ચ માર દઉં એટલે આવી જાય
મારે પણ એવું જ છે મને પણ કશું બનાવતા ના આવડે ને મારી મમ્મી બહાર ગઈ હોય ને એટલે હું ગૂગલ પર જ જોઈ લો યુટ્યુબ પર જ હા બધી નવી નવી શું
અત્યાર સુધી તો મેં જોવ ને અત્યારે તો મને અપમ બો ભાવે છે મેં અપ પમ બનાવ્યા છે પછી નાવે કોઈ પણ અત્યારે ગુજરાતી પણ આપડે જે રેસીપી રોજ ખયા છે ઘરે વાનગીઓ જેમ કે ભરેલા રીંગણાનું શાક ટામેટા સેવનું શાક કોઈ પણ ગમે તે મમ્મી ના હોય ત્યારે ઓનલાઈન યુટ્યુબ પર જોઈ લેવાનું એટલે ઇઝીલી બધી રેસીપી સ્ટેપ બાય સ્ટેપ બનલી જાય આપડાને એટલે બનાવી દઈએ
તમારી મમ્મી ને બનાવીને તમે ખવડાવ્યું છે કોઈ દિવસ
ના નથી ખવડાવ્યું મારા મમ્મી ને તો બનાઈને પણ આમાં હું હવે ટ્રાય કરીશ કોક દિવસ સારી રેસીપી જોઈ ને મારા મમ્મી ને બનાવીને
એવુ ના ચાલે ને
હા તમારી વાત ન આ ધ્યાનમાં રાખીશ મમ્મી તો બહુ જ બધું કરે છે અત્યારે તો- યુટ્યુબ પર કોઈ પણ કન્ટ્રી ની કે સ્ટેટની આપડે નવી ડીશ જો ને ઉમાં મમીન બ- જો મારી મમ્મી ના આવડે ને તો મા મમ્મી યુટ્યુબ પર જોઈ લે કે આની શું રેસીપી પીછે સ્ટેપ બાય સ્ટેપ-
હ કેટલું જાણકારી કે કેટલા જેમ છેો તમે એક જ છો-
થડા તમારા-
મારી એક બેન છે ને મોટી સિસ્ટર છે મારી-
બે મોટી સિસ્ટર
હા મારી એ બેન ભણે પણ છે ને જોબ પણ કરે છે.
હા હ શે છે સ્મી છેું
કઈ નહી તમારી ફેવરેટ ફેસ્ટિવલ કયો છે કયો તહેવાર છે તમારો ફેવરેટ ગણપતિ જન્માષ્ટમી નવરાત્રી -
આમ તો બધા તહેવારો ગમે છે. અમારા ગુજરાતમાં બધા તહેવારો બધા ગમે-
એ વાત તમારી સો ટકા સાચી હા
નવરાત્રી ગણપતિ નવેતા હમ વધારે
અને આપડા ગુજરાતી ના તો ગરબા પાછા ફેમસ એટલે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હો એટલા બધા ગરબા તો રમવાના જ હતા એમાં-
અમે થોડા દોર શીખવા પણ જેઈએ છે ને નવરાતી આવે ને હ અતથી સ્ટાર્ટિંગ થઈ જ તો હવે-
હા ગરબા ક્લાસીસ હે ને-
હાા આધિકવા
તો શોપિંગ ચાલુ કરી દીધી તમે નવરાત્રી ની-
હા ચાલુ કરી દીધી છે થોડું થોડું હવે લાવએ છે. બધા જેમ જેમ કોરું નીકળ એમ એમ દેહી આઈએ-
હા એ તો સાચી વાત કેમ કે આપડે ગુજરાતી નવરાત્રી મંદિર કેટલા- ત્યાંથી ઉત્સાહિત હોય છે ને તો જ્યાં જઈ ને ત્યાં- છોકરો તો પાછી ચણ્યા ચોરી જોયો એટલે ગાંડી ગાંડી થઈ જાય. સીવડાવાનું ચાલુ કરી દે ને કટલારી બધું લેવાનું-
પ ના આવે એટલે દરદ વર્ષ નવું નવું થાય કે કઈ ટાઈમ- સિવાય આપે-
હા એક ને એક તો પાછી રીપીટ થઈ એ તો ગમે પણ નહીિ કે ના ગયા વર્ષે પહેલીથી ને તો આ વર્ષે- ત પહેરું પણ નહી હો?
જેમ ન આવે ને એમ કહેરવાનું મન થઈ જાય છે.
ચણિયા ચોલીઓમાં પછી ગરબાના સ્ટેપમાં પણ બધા નવા નવા સ્ટેપ આવતા રહે છે.
આમે તો અખ દસ પંદર છ વગ રૂપિયા-
ઓહ શું વાત છે?
પમાં તો વાંધો-
સારું કેહેવાય ને કેમ કે ગરબા રમતા રમતા ટાઈમ કે એમનો જતો રહેશેવાર- પડી જાય ખબર જ ના પડે મજા જે એટલે આવી જાય તો-
ડે કરવા જઈ ને ગરબા આવે ને નવરાત્રી ત્યારે ગાવા પણ જોડે જ છે.
હા એ તો એવું જ હોય ને- ઘર નવરાત્રી પહેલા તો પણ પેલા ગણપતિ આવશે ગણપતિ દસ દિવસ આમ- કેમના નીકળી જાય છેને પાપાના તો મજા એટલી પડી જાય છે.
અમારે બાારત થાય છે અમારા અહં છે સોસાયટી ના બારત ત્યાં થાય છે. દસ દિવસ અલગ અલગ બધી વસ્તુ કેમ રાખે પ્રોગ્રામો રાખે- એ પજસ રાખે
નવું નવું બધું દસ દિવસ સુધી રાખે
હા એ તો બધે રાખતા જ હોય છે બધે ગણપતિ એ કેમ કે શું બધા ન મનોરંજન થાય બધા ખુશ થાય.
છોકરાઓને મજા આવે
હા
સ કે એમના નીકળી જાયને ખબર એટલા પડ
હા એ સાચી વાત હ તમારી
તમે જાઓ છો તમારું ત્યાં થાય છે.
હા બધે થાય જ ને કેવી વાત કરો છો, તમે તો ના થાય એવું બનતું હશે.
એ તમારા આમ બધું કદાચ દૂર હોય, કે સોસાયટીમાં હોય. નજીક છે કે દૂર એવી રીતે્યા બ
ના ના દૂર હોય તો પણ બધે જ જઈએ છ છેએ અમે તો નજીક જ થાય છે, હવે તો સોસાયટી સોસાયટી સેરીિ સ એરીિય બધું થઇ ગયું છે. બધા બધું કરતા થઇ ગયા છે.
રારાબ
હમ જોઓ ને પરમ દિવસ થી ગોરી વ્રત ચાલુ થશે ના વરસાદ ગયરોય એટલે ચાલુ થઇ ગયો.
હ ન આવે ગોયરો આવે ત્યારે જોરસાજ ચાલુ થાયને ત્યારે તો ગોયરો માં આવે પલા વાયલા હોય, તો ઊઘે ને ગયોમા
એટલે
હા વ્રત કરે બધી છોકરીઓ.
હા ગરોમાં કે એમને મોતા થાય એટલે વરસાદ ના પાણીથી. થાઈને
હા ગયયો આવશે એટલે જન્માષ્ટમી આવશે ત્યારે પણ વરસાદ ને શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ થશે
હા હવે શ્રાવણ મહિનો આવતા ને ચોમાસું ચાલુ થાય એટલે બધા તો વહેવારો ચાલુ થઇ જાય.
હા એાવ મજા આ આવી જાય કે આપડ ગુજરાત આપડા હિન્દુઓ ના બધા તહેવારો ચાલુ થયા. જન્માષ્ટમી માં તો સવારથી લઈને આપડે તો તૈયારીઓ જ કરતા હોય ભગવાન નો જન્મ થાય એટલે હિચકા બધા ની એટલે રાત્રે બાર વાગે એટલે આપડણે ભગવાનની આરતી કરીએ પંજાજીરીનોો પ્રસાદ કરી લાલાને પાાય ના ઝુલાય
હા સારું થઈ જાય કાર ત્યારે આમ તો જવું પડે ને
હા આખો દિવસ વરસાદડ દ્વારકા ડાકોોર માં તો કેટલી બધી ગિરદી હોય છે.
બે દિવસ તમે લોકો પેલું પતરાની બનાવો છો. લલાનો જન્મદિિવસ પત્રરાાણી પત્રરાાણી કેવા એમાં બધી શાકભાજી હોય ને બધું શાકભાજુ કેરાનું પટ્ટું આવે એમાં બધું સા બજુ ભેગું આવે એક એકક કરીને એ શાક બનાવવાને એને પતરા નને કહેવાય.
અચ્છા તો મેં પહેલી વાર સાંભળ્યો
જન્માષ્ટમી ના લાલા ન જન્મ થઈ જાય પછી પતરાની બનાવવાની અમારે ખંભાત માં ત્યાં છેને, બધે પતરાની બનાવીશ એનું સાગ પેજપત્રાની
અચ્છા એવું છે, બધે અલગ અલગ જગ્યા પ્રમાણે બધા અલગ અલગ કરતા હોય હા એ તો ના આપણાને ખબર પડે બધા માં અલગ અલગ હોય
દાળ ભાત શાક બનાવી પતરાણી નું શાક બનાવાય
તમારા ગણપતિ તમારા ખંભાતમાં તો પછી દરિયાઈ ઉતરાયણ પણ બહુ ફેમસ છે ને
દરિયાઈ ઉત્તરાયણ બહુ ફેમસ છે અમારા ખંભાતમાં તો
અને ત્યાં તો ગણપતિ માં પણ વિસર્જ
અને ખબાત માં બધા જ તહેવાર આવે તમને ખબર પડી જ જાય કે ના તહેવાર છે એટલ ઉત્સાહ હોય ને બધા તહેવારોમાં ઉત્સાહ હોય દિવાળી નવરાત્રિ ગણપતિ જન્માષ્ટમીન ઉતરાયણ બધા હોળી બોળી બધા તહેવારોમાં ઉત્સાહ હોય ને એટલી ભીડ તહેવારો એટલા જોરદાર મનાવે છે ને ખંભત માં
ત્યાં તો ગણપતિ નું પણ વિસર્જન મસ્ત થતું હશે ને દરિયો એટલે
બીજું તમે તમે ક્યાં ના નડિયાદ ના છો.
હા મારું ખંભા છે ને પિયર પિયર ખંભા છે એ નડિયાદ સાંંતળરી જાય
હા તમારાયામાં સંતરામ મંદિર કેટલું ફેમસ છે.
હા સંંતરામ મંદિર ફેમસ અહીંયાના જ
હા એટલે નડિયાદમાં રામ મંદિર છે એટલે ખબર ને કે નડિયાદમાં નડિયાદમાં સંતરા મંદિર ગુરદત્તાત્ર બીર
હ દેવી પણ શરગુરુ બ એ પણ ફેમસ
હા
છો હલો
હા
પૂછી ના ત અમુ કે ના છો વાત પણ જ ચાલુ કરતી હતી તમા
હું તમને પછી કહીશ તો સારો તમારો આભાર વાત કરવા માટે જય શ્રી કૃષ્ણ